હલો
બોલો
નેટવર્ક ઇ્યુ કોલકટ થઈ ગયો
તનો મારો
કોલ કટ થઇ જો નેટ પ્રોબ્લેમ હતો તો ટાઈમિંગ પૂરો થઈ ગયો
ટાઈમિંગ પૂરું થઈ જયું
તો ટાઈમિંગ નું છે હા બરાબર તમારે એ એક ક ંગલવા ચાલવા હોય મેન બ્રિજ ઉપર ચાલુ ના કરવા જ આવ છો હું તમારે દાડકા બળી જાય
એ આગળ કણે એ કમ્પ્લેન કરેલ છે ને એટલે
હ હા હા
મંગળવાર માં ચાલુ છે બધા માલ અાર
હોય મેં કીધું ને એમ સરપંચ ને પછી ફોરેસ્ટ વાળા સાહેબ એક થાય તો બધું હોય ચાલુ થઈ જાય
હા
ના કા તો મુશ્કેલ છે હોય
ખાય તો ને
તમે ચલા્યા આડિયા ત આવતો આવતા તમ નીકળી જ
મગ તાર તો નાકળ જ પાસે પાંચ મિનટ ખાલી બેઠો હમ
એમ તમે બે ને એક જ હતા કે એકલાખ
હ એંગળ બેા હતા મ તો નીકળી
ઓર્ડર સારો હશે ચાર હજાર રધથી છેલ્લે લેવાોનોો હશે મે કીધું પા પોચ હજાલે તોધ તો લેવા નાખે છેલ્લે ચાર મો ફીસ કરો
છો જદમ દો હા તો
નદીકત મારા ઘર થી ને બાળા ભાઈ ને કરું ને
હા.
આટલો હે દરિયા કિનારો દૂર
એટલે અ તમારે વાડી થી દરીએ જ એટલુ
ના ઓલ ટર્નિંગ માં ઓલ બંગ્લોરો ને એટલો
બાડા ભાઈને બંગ્લાય થી દરીએ
હા બાડા બેેન બંગલા થી મારે વાળી દે એટલો
હા તો આ ઘણો હેટો ના કેે
કલાક દોઢ કલાક થાય એટલે અયા ડીજે બીધું ચાલુ હતો સાથે
તો ચેલા કીધા હામે
એ ચાર કે અ મને ફોન કર્યો તો ઉત્સવે છેલ્લે પચોદી કર નાખા પાહી મને ફોન કરે ના મને સાડા ચાર માં છેલ્લે કરી નાખશો
હા.
તય ગમ ફોન કરો ત ને એ બધા ફોન કરાવ
બરાબર.
તમે તો એમ કીધું મેં કીધું મારે તારા લીધે મ સાડા ચાર પોચ કરોને મારે કીધું પોંચ સાડા પોચ હજાર સ્ટેશન ઉપર દર વર્ષે ફિક્સ હોય જ છે કીધું એડ્રેસ ચાલે દીધું ગણપતિ મંદિર ની બાજુમાં નવી નગરી રેલવે સ્ટેશનની બાજુમાં એને ખબર પડે છે કે હ એ જગ્યા બિહારે છે દશા માતા
ઓ હે
મેં કીધું એ જગ્યા મને હાલતા હોય તો હુ હજાર રૂપિયા ખોટ ખાઈ ને આવ ખોટે તો પાણસો રૂપિયા વધે એક વાર ચાલે હતા દોસ્તી યારીમાં
હા.
હા હરહર
હા હા બરાબર.
હવે ખબર નઈ ચેટલા હાલે ચાર હાલે તોય લાસ્ટમાં આવો પ વરાળાનો વરસાદ જ ચાલુ છે, મને લાગે
હા.
દસમા મહિના હોય મારા ખ્યાલથી નો આઠમા મહિના દસમા મહિના
દશામાની મૂર્તિ નુ નઈ
હા.
એટલે નજીક દસવામાં આવી રેને બરોબર ત મોડથી આવતે
વરસાદ ના ટાઈમમાં જ હોય પ્લાસ્ટિક નેવું બધું નવમા મહિનામાં હોય હોય વરસાદ ના ટાઈમમાં કાર હોય છે, ખબર નઈ
હ જેટલા એક મહિનો આડો છે, એતો
ખબર ની હવે હાલે તો તારીખ નથી કીધી પણ ડાયરેક કીધું છે. કે દશા માતા માટે જુએ છે.
હ હ બરાબર.
ફિક્સ કરાવતા હતા હજાર રૂપિયા ડાયરેક્ટ પેલા એડન્સ એ એટલે એ તો ફિક્સ જ થઈ જાય મારે પછ વરી આડા અવળો વિચાર બદલાવે જ નહીના કરના બધા ભેગા થાય
ના ના બે હજાર ટોકન તો લઈ લેવાનું હજાર તો રૂપિયા છેલ્લા લેવાના જ
અધાર તો લેવાય એટલે કોઈ વિચ ના બદલા નેરી કે થકો મારેને લાર એને લઈ દેવા ભગત દશા માતા ને તો
હા એટલે બેટા હજાર રૂપિયા તો લઈ જ લેવાના અને કેવાનું કે ભાઈ તો ઓર્ડર જોકે પલા તમે ત એક દડા આડા કરીને તો આવું કર્યું ને તો તે દાડા તમારે હજાર રૂપિયા ભૂલી જવાના
ના ના પદમ હું તો પૂરા પૂરા લઈશું મારે બીજી જગ્યા ઓર્ડર હોય પાંચ હજાર નઈ તમે ચાર હજાર નુકાસાન કરાવો
હા પૈસા બધા પૂરા હાલવા પડશે તમે લઈ દો ના લઈ દો ભલે જીજરે પોર પોલીસ સ્ટેશન માથી ન આવે ને નીબળા
ના બે હજાર હાલે ઠાકરા ભાઈ વાત કરાવી હતી કે હું પાછા વરી હજાર રૂપિયા આલા આવશો ચાર પ પોંચ હજાર કોય નઈ પણ બીજા હજાર હજી એટલા ત્રણ હજાર માં ચલાવે લે મે તો હતો નઈ તમારા ઓસા હજાર આયા નઈ કોણ ખાઈ જુ ખબર જ ના પડે
ઠારોઢોઈ ગયો છે એલે શું ખબર
કોઈ ન નહી ઠાકરા ન મર કોઈ ઉલા ન એને ફોન કરને શું નામ થાય હ આઠવી આઠવી કઢવી ડાબી નહી કઢવી એ ફોન કર્યો હતો
હમ્મ બીજે વખતે કે પોલીસ સ્ટેશનમાં આવે પેલા પૈસા બધા તમારે લેવા પડે કે પોલીસ સ્ટેશન વરો ઓવર બે વરવર બે હારે છે ને
હો બરોબર એ તો ગણપતિ બિહારે વ ફિકસ યાર મી
હા
બરોબર બિહાર હ છે આ વખતે બિહાર છે
આ વખતે આવે કેવા અમારે તો સાહેબ ઓર્ડર લીધેલ પડીે સારો કે એ તમેેું કીધું તો તમારેને લેમ કર ક ધરતી દ ઉપ કર જે એને લુક .
હા એી છે પણ મોટા મોટા કોઈ મોટા સાહેબ કોઈ ફોન કરતા હોય આપડા લોકલ બધા આખો દ ભેગા ફરતા હોય નહી જ કરે ે‌ મોટા સાહેબમાં પૈસાાલે છે વચપોરીટી જાય
હ પણ આપણે ડાયરેક્ટ મહા કાઢવાનું કે બુક છેલ્લ પડેલા એમ
એને કીધું આપી જી મારી ભ જા ઘ દવા લેધ એના ક એ હારે એ વિશષ જ અભિયાન એ રહ તંતે આ ડોમસોળો એક વાર એના પાસે આવ્યો ત હારો ઓર્ડર હતો એક ખોડો બે ખોડા હતા અને એક ગોટ ગાઢી ચૌદ હતા
હા
એ ખોડા હતા અગિયાર કેલા હતા હતા હ કોડા નાંગ અને કોન છે કોન છે થોડા મે ગેટ માલાવાગતમ હા સર અમારે તો ઓર્ડર ફિક્સ કર્યા આપવા પંદો પંદરસો રૂપિયા પાછ્યા ફિક્સ કર્યા વગરે કંપની વાળ માખ હારો હતોનસો પાચસો રૂપિયા એન્ટ્રી નાને લે જરા ચાલલો પોચસો પાંચસો રૂપિયા પકડવા મેં કીધો લા તમારે ગણપતિ કીધું બધે ને ખુશ કરીને હોે
હમ્મ
એન્ટ્રી લાવવાના હતા એને વિસર્જન કરવા તા લમે તો લઇ જયાતા પેલા જ દાડે ચાડા ગાલી લ વિશ તલામમાં ની કર વિસર્જન તો અહ ન કર્યું છે ખાલી લઈ જવા માટેથી દીવા દાંડીથી બાર હતા ડોમ્સ કંપની દેરી રોડ ઉપર રે ને વ્હાઈટ કલર ને મોટે
ડોમ્સ કંપની મોટટીઈ મારે બેડી
અ એ આ ક્રમ વર્ નહી જતા આકરા મારતીથી કોસ્ટલ આવેયા આવે સીધા અહીંયા.
હા. .
કેટલા વાગ્યે અલ્યા
વરસાદ ચાલુ થઇ જ અમારે તોરે-
ચાર પત્રીસ, હા? અમાર હવ હાલ ચાલુ જ છે પણ ઝરમર ઝરમર ચાલુ થાય એડું હવે હા બંધ થઈ ગયો ને પાછ પાંચ વાગ્યા તો એડું જ બંધ થાય કે ના થાય.
ના ના ઘર ભેગા થઈ જ ઠાડી મજા વગર ના કરતા.
ખોટો પલડા અમે હવે
હા. તેમાં તમે આઈડિયા દો દોરી.
કોના તો બસ ખબર હે વરસાદ ચાલુ થાય ત હમે અહં તું બાકડા પર બેઠા બેઠા પલળે છે, લારી ઓળે ઉભોરે તો. ના થી મારો વારો ન આવે, તો પલળ. બૈરું ના આવે તો
હા.
વરસાદમાં પલટ્યું એટલે બધુ અળાઈ એ બીધું કોમલિટ થી ગય પેલા અળાઈ એ ખુબ જતી ખરે જ જોતો એટલે.
નાઆઈકો? વરસાદ બંધ થયો તો ઘર ભેગું થવામાં જ ફાયદો પણ હેરન કરતી પલાળડી ને હે વધારે હેમ થવાનું.
હવ.
હા, હા સારું.
હા.
પબ્લિક
હારો, હા.
પબ્લિક તો બધું ઉપડી જોયું છેશે છે કોઈ?
ના સેજી તો નાસ્તા કર બધા ઉપર બેહીને. દસ ટકા પંદર ટકા નીકળી જવું બીજું જે ત્રીસ પોત્રી ટકા દવું હો ટકા તો પગલે હતુંને પચાસ ટકા હતો એમાંથી દસ ટકા નીકળી ગયું. તું ફીટ લુરી રું. તું ભી ખાવા વાળી.
હા આઈકો, હા.
મારે હવે પરીક્ષા હાલવા દવા વાળી ના કઈ તારીખ છે સોલ તારીખ છે કે સત્તર તારીખ છે.
આવતા મહિનાની કે આર્યા આ?
આરયા.
હા.
એ અંદર પ્રવેશની પરી
અંબલ પેરંદા અ પવન આવતો હા. ઓલો પલંગમાંરી હા. બે મિનિટ થાય ખાલી ત્રણ પાચ વગ, હા. હા.
ચાલુ છે પેલા ફોનમાં માલ્યા હતા ફોટા તારા.
શો કર્યું, શું કર્યું?
એતલે કોનો કરે ફોન કરે એમ મારો ફોમ ભરીને લે ફોન કરી પણ તાર એટલે તો ઓલ સીગ્નેચર પૂછતો હતો પેલો વહેલા ફોટો પાડ ને મ્યો લખે.
સિગ્નેચર એટલે અરે સાઈન કેવી કરે છે એમ?
સાઈન ચવી કરે કોનાને પૂછતો હતો મેં કીધું કોનો તો કે કર કે એસ રબારી કે એને લખે.
હવે તો લખતા હોય તો બરા નહી તો પહી ઉપાદી.
કોણ વેલો અમારે સાઈન કરે ને મોકો એ કોઈ કોપી ના કરે બીજી બધી કોપી થાય. તારે તો પેલા તો કરાવી તો એ હારકો લીટો ના થાય પાછો ફેલ થઈ જાય બેંક માં જા તઈ થાત. એસ આર સૈન કરલા એ સાર શારૂખ ખાાન. એવું શાહરુખ ખાનાની કેતું થોડી અલગ કરી. બેંક ના હલાવે બાકી બધુ કારક આડા હવળું હોય તો લઈ લે
હા બેંકમાં તો ના ચાલે તમે ફેલ કરી જ નખ
કે મારો બેટા બધા સાહેબો એક ના એક હોય છેને લઈ તો લઈ ખબર હોય કે આ ભાઈ પોતે છે તો તમારી સાઈન નથી આમ છે.
અંદર મારેઓલ કોમ્પ્યુટરમાં ફોટો જોવો
ફોટો ચેક કરે ને ભલે ઘણા દાડા થઇ જવાને તોવરી સાઈન આપડે ખાલી રબારી આગળ લખવા પાછળ લખવાને તો પૂછે કે સાઈન તમારી જ છે ને પાકી
મારે છોડતો ની
મારે હવે સિગ્નેચર ન ફોટો બે બદલાવાનો થાય બેંકમ
ત
હ ઘણો ટાઈમ થઇ ગયો હે સ્કૂલ માંથી છઠ્ઠા ધોરણ માંથી ચાલુ કર્યુ ઈ કર્યુ સેટર બદલાવ્યુ નથી
મારે તો ખાલી કુંવર છે ભાઈ જે બીજુ કોઈ
અરે અમારે તો સ્કૂલ માંથી તાર ચાલુ કરાવી તને તો અમે છઠા ધોરણમાં વી એસ તે રબારી કે વી એસ કે રબારી વી એસ લખસો તો નહી ભ રબારી બદલા બો ખાલી વાહ જ રબારી કરવા કાના રબારી રબારી કાના બેય
ક સુધારો એટલે સુધરી જાય
હઉ ના સુધરે તો પછ કોઈ નઈ છેલ્લે મારા બેંક બદલાઈ નાખ એવું લોકો નવ સુધરવા પણ આમ કરવાનું તેમ કરવા
આપડે ક્યાં બેંકમાં પૈસા પડ્યા ખા